હલો મારો અવાજ આવે છે
હા તમારો અવાજ આવે છે
હા તો આજે આપણે કેવા વિષય પર વાત કરવાની છે જે લગભગ દરેક વ્યક્તિને ગમે છે અને તે છે મુસાફરી જ્યારે આપડે મુસાફરી શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં નવા શહેરો સુંદર પહાડો દરિયા કિનારો ઐતિહાસિક સ્થળો અને ઘણી જગ્યાઓ જેવી કે નવી નવી યાદો તરત તાજી થઈ જાય છે પરંતુ મુસાફરીનો અર્થ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નથી મુસાફરી એ જીવનમાં કઈ નવું શીખવાની નવા લોકો સાથે મળવાની અલગ સંસ્કૃતિ સમજવાની અને પોતાની વિચારોને વધુ વિશાળ બનાવાની એક સુંદર પ્રક્રિયા છે ઘણા લોકો આખું વર્ષ મહેનત કરે છે અને પછી થોડા દિવસની મુસાફરી કરીને મનને તાજગી આપે છે કેટલાક લોકો માટે મુસાફરી એક શોખ છે તો કેટલાક લોકો માટે શિક્ષણ વ્યવસ્થા હે
તમારો અવાજ નથી આવતો
અવાજ નથી આવતો
હવે આવે છે
હવે આવ્યો
હમ્મ
હા તો મારો અવાજ કમ્પ્લીટ આવે છે ને
હા
હા તો જે આપણે કેટલાક લોકો મુસાફરી શોખ હોય છે તો કેટલાક માટે શિક્ષણ વ્યવસ્થા અને ધાર્મિક કારણોસર જરૂરી છે કારણ કે ગમે તે કોઈ મુસાફરી માણસને કઈ નવું શીખવાની પ્રયત્ન કરે છે હલો
હલો
અવાજ આવે છે?
હા, તારી વાત સાંભળીને મને તારી વાત સાંભળીને મને એક વાત યાદ આવી. ઘણી વખત લોકો એવું માને છે, કે મુસાફરી માત્ર પૈસાદાર લોકો માટે હોય છે. પરંતુ હકીકતમાં એવું નથી, મુસાફરીનો આનંદ પૈસા કરતા વધુ આપણા અનુભવમાં હોય છે. પોતાના ગામને નજીક નો કોઈ ઐતિહાસિક સ્થળ જોવું હોય નજીક ના જંગલમાં ફરવા જવું હોય, કે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી હોય. દરેક પ્રવાસ આપણે કંઈક નવું શીખવી છે, કેટલીક વાર માત્ર થોડા કલાકની મુસાફરી પણ જીવન ભર ની યાદો આપ પીસાય છે, એટલે મુસા ફરી નુ મૂલ્ય ખર્ચેલા પૈસાથી નહીં, પરંતુ મેળવેલા અનુભવ થી નક્કી થાય છે.
હા, તારી વાત એકદમ સાચી છે. મુસાફરીનો સૌથી મોટો ફાયદો એ છે, કે આપણો જ્ઞાન વધારે જ્યારે આપણે પુસ્તકોમાં ધસી શહેર વિશે વાંચીએ છીએ, ત્યારે માત્ર માહિતી મળે, પરંતુ જ્યારે આપણે તેમ શહેરમાં જઈએ છીએ ત્યારે કૃતિ લોકોની જીવનશૈલી, ખોરાક, ભાસાની, વાતાવરણની. નદીકથી સમજીએ છીએ, ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ રાજ્યમાં જાય તો ત્યાંના કિલ્લાઓ, રણ, લોકસસ્કૃ કૃતિ, પરંપરા, વસ્ત્રો વિતે જીવંત અનુભવ થાય છે, અને તે એ જે દક્ષિણ ભારતમાં જવાથી, મંદિરો, ત્યાં અલગ પ્રકારના ખોરાક અને નવી ભાષાઓ વિશે જાણવા અ મળે છે.
મુસાફરી માણસના સ્વભાવમાં પણ સકારાત્મક ફેરફાર લાવે છે. જય્યારે આપણે નવા લોકો સાથે મળીએ છીએ, ત્યારે તેમની જીવનશૈલી અને વિચારોને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે શીખીએ છીએ કે દુનિયામાં દરેક વ્યક્તિનો વિચાર અલગ હોય છે, અને આ વિવિધતા જે દુનિયાને સુંદર બનાવે છે, મુસાફરી આપણને સહનશીલતા, ધીરજ અને અનુકૂળ કરવાની ચમતા શીખવે છે. ઘણી વખત મુસાફરી દરમિયાન એવી પરિસ્થિતિઓ આવે છે, જ્યાં આપણને તરત નિર્ણય લેવો પડે છે, આ અનુભવ આપણને જીવનમાં પણ વધુ આત્મવિશ્વાસી બનાવે છે.
આ વાત તારી સાચી, સુરક્ષા પરંતુ મુસાફરી દરમિયાન કેટલીક જવાબદારીઓ પણ હોય છે, ઘણા લોકો ફરવા જાય છે, પરંતુ ત્યાં ગંદગી ફેલાવે છે. પ્લાસ્ટિકનો કચરો કરે છે, ઘણી જગ્યાએ તો ગંદગી હોય છે, છતાં પણ વધુ ગંદકી, ત્યાં તો ડસ્ટબિનની પણ સુવિધા નથી હોતી, અથવા ઐતિહાસિક મારકો પણ ઘણા નામ પોતાના લખી દે છે. ત્યાં પણ ગંદકી કરે છે, આવી પ્રવૃતિ ખુબજ ખોટી છે. કો પણ સની સુંદર જાળવી એ દરેક પ્રવાસી ની ફરજ છે. જો કોઈ આપણે કુદરત અને ઐતિહાસિક વા વારસાનો આદર ન કર કરીશું તો આવનારી પેઢીઓ પણ તેનો માણી શકે છે.
સુરક્ષાનું મહત્વ પણ એટલું જ છે, મુસાફરી પહેલા સ્થળ વિશે માહિતી મેળવી, હવામાનની જાણ કારી રાખવી, જરૂરી દવાઓ સાથે રાખવી. ઓળખપત્ર અને જરૂરી દસ્તાવેજો સંભાળવા, તથા સ્થાનિક નિયમોનું પાલન કરવું, આ બધી બાબતો ખુબ મહત્વની છે. ઉત્સાહમાં ઘણી વખત લોકો નાની નાની સાવચિતતીઓ ભૂલી જાય છે. પરંતુ સારી મુસાફરી એ જ કહેવાય, જેમાં આનંદની સાથે સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે.
આ વાત સાચ તે જી. આનંદની સાથે સુરક્ષાનું ધ્યાન રાખવાની વાત કરી, તે ખુબ જ સારી છે, કારણ કે જ્યારે મુસાફરી દરમિયાન સુ ખૂબજ મહત્વનો પાયો છે, સુરક્ષા વગર મુસાફરી કરવી ખૂબજ કઠિન છે, મને લાગે છે કે મુસામારી શું મુસાફરી સૌથી સુંદર ભાગ એ છે કે યાદો બનાવે છે કોઈ સુંદર સૂર્ય દજવઓ પહાડ અને ચડવાનો અનુભવ દરિયા કિનારે પરિવાર સાથે વિતાવેલા સમય અજાણી જગ્યાએ નવા મ ત્રો બનાવવા અથવા કોઈ સ્થાનિક વાનગી પ્રથમ વખત લેવો આ બધી ક્ષણો જીવનભર યાદ રહે છે હા અને આ વર્ષો સુધી કદી ભુલાતી નથી અને વર્ષો જ્યારે આપણે આ યાદોને યાદ કરીએ છીએ ત્યારે સ્મિત આવી જાય છે શું કેવું
એટલે અંતમાં એટલું જ કહી શકાય કે મુસાફરી માત્ર મનોરંજન નથી પરંતુ જીવન ની એક અનોખી શાળા છે તે આપણને જ્ઞાન આપે છે આત્મવિશ્વાસ વધારે છે નવી સંસ્કૃતિનો પરિચય કરાવે છે કુદરત પ્રત્યે પ્રેમ જગાવે છે અને જીવનને વધુ સમૃદ્ધ બનાવે છે જે વ્યક્તિ મુસાફરી કરે છે તે માત્ર દુનિયાને જ નથી જોતો પરંતુ પોતાની અંદર છુપાયેલી નવી ક્ષમતાઓને પણ ઓળખે છે તેથી દરેક વ્યક્તિ એ સમય મળે ત્યારે જરૂર મુસાફરી કરવી જોઈએ કારણ કે મુસાફરીના ખર્ચ ખર્ચાયેલા પૈસા ને પરંતુ મેળવેલા અનુભવો જીવનભર સૌથી મોટી સંપત્તિ બની રહે છે
હ વાત તારી સાચીતે મુસાફરી પર ખર્ચેલા પૈસા એ ભવિષ્યમાં ખૂબ જ યાદગાર બની રહે છે અને આપણે ઘણી બધી માહિતી પણ મળે છે આપણે જે વાત કરીએ તે મુસાફરી નું મહત્વ તેના ફાયદા પ્રવાસ દરમિયાન રાખ સાવચેતી વિશે વાત કરી છે તો આજે હું આજે ભારતની વિવિધ પ્રકારના પ્રવાસ વિશે વાત કરતા આપણા ભારતના એટલો વિશાળ અને વૈવિધ્ય સફર દેશ છે જે અહીં ઘણા પ્રકારના પ્રવાસો આનંદ લઈ શકાય છે કોઈને બરફથી ઢંકાયેલા છે એ પહાડો ગમે છે કોઈનીલક્ષમ જંગલ કોઈની વિશળ દ કિનારો હોય તો ઐતિહાસિક કિલ્લાઓ અને મહેલો
હ
માટે મજિદો અને ગુરુદ્વાર અને ચર્ચોની મુલાકાત લે છે જ્યારે કેટલાક સાહસિક રમતો પાહાડો અને નદીઓનું છે આ વિવિધતા ભારતની વિશ્વના સૌથી આકર્ષક પ્રવાસ સૌ દેશનો સ્થાન આપે છે એ જ દેશમાં એટલી બધી સંસ્કૃતિ ભાષા ખોરાક અને કુદરતી સૌંદર્ય જોવા મળે છે એ દરેક પ્રવાસી એક નવો અનુભવ બની ગયા છે
હલો
આવે છે
હા તમારો અવાજ આવે છે
મિટ બંને ને હાલો અચ્છા